કેમ છ બસ બસમાંજામાં તમે બોલો.
કેવું ચાલે તબિયત ની એવું કેવું છે તમારે?
બસ એકદમ સરસ છે કમ્પ્લીટ એકદમ.
હા સારું કે
હા
કઈ નહ આતો એમ જમ ફોન કર્યો હતો તમારે ત્યા એવું કઈ એમ યોગા દિવસ જેવું ઉજવવામાં આવે હતું.
હા પહેલા જ સ્કૂલ માં હતા ત્યારે યોગા ડે ઉજવવામાં આવતો હતો. હવે તો એટલું બધું કોલેજમાં તો હોય પણ અમે જઈએ નહી એવું થાય.
હ હા આપડે રવિવારે જ એકવીસ જૂન ના દિવસે જ વિશ્વ યોગા દિવસ હતો.
હા.
અમારા અહીં સોસાયટી ના લોકો ભેગા થયા હતા યોગા કરવા માટે.
હા.
અને એવું નહી કે એજ દિવસ. તે પણ અમારી સોસાયટીની બધી વુમન્સ છેને એ આમ પણ અહિયાં એક ગાર્ડન છે સોસાયટીનું. ત ત્યાં સવારે આમ ભેગી થાય બધા અને દરરોજ યોગા કર કરવા આવે. હા તો કેવું કે આમ શરીર માટે સારું ને.
હા.
અમે આગલા દિવસની હા.
યોગા કરવાના ઘણા ફાયદા છે શરીર માટે.
હા અને આગલા દિવસની થકાણ કે એવું પણ હોય ને તો સવારે આમ યોગા કરીને શાંતિ મળે ને એ દિવસ માટે આમ સવારમાં મૂડ પણ સારું થઈ જાય કેમ કે હવામાં ફ્રેશ એર હોય સારું એવું ઠંડુ વાતાવરણ પણ હોય છે. તો કેવું આમ સારું લાગે શરીરને.
હા એ તો ખરું. કારણ કે સસ સવાર સવારમાં તમારા શરીરમાં હલન ચલન થાયને એટલે આખો દિવસ આમ જે આળસ બાળસ હોય એવું ના લાગે આપણને.
હા અને કેવું ફ્રેશ એર હોય ને તો આપણા મગજને પણ ઘણી શાંતિ મળે જે તનાવ હોયા એ પણ બધું આમ દૂર થઈ જાય.
હા.
એટલે કેવું કે આમ યોગાનું પણ આપણા જીવનમાં ઘણું મહત્વ છે. આપ આપણા સ્વાસ્થ્ય તે માટે પણ આમ ઘણું સારું છે તો સોસાયટીમાં ગયા હતા તો એક ભાઈ હતા એ કેહેતા હતા કે યોગ એટલે એનો અર્થ જ જુણાણ થાય છે.
બરાબર. અને યોગ તો આપડે અ શું કેવાય બહુ જૂનું છે બહુ પૌરાણિક છે. આપડા શાસ્ત્રોમાં એના માટે તો મે બી આખું શાસ્ત્ર જ છે આખું એક. અ જેમાં બધી અ બધા પ્રકારના તમારે શરીર માં વાળ થી માંડીને પગ ના નક સુધી બધા પ્રકારના યોગ અને બધા કઈ તો સ્વસ્થ રાખવ બધાનું. વર્ણન કરવામાં આવ્યું છે.
અને હા
હમ
અને યોગામાં તો કેવું કે શરીર મન અને આત્મા વચ્ચેનું આમ બેલેન્સ બની રહે કેમકે એકાગ્રતા સાથે આપણે કરતા હોઈએ ફોકસ સાથે કેવું આમ સારું રે.
બરાબર
હા અને યોગ માત્ર કસરતથી નથી પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની પણ એક પદ્ધતિ છે આમ આજના અભ્યસ્ત અને સ્ટ્રેસફુલ લાઈફમાં યોગનું મહત્વ ખુબ વધી રહ્યું છે કેમ કે હાલ તો ગયવું કે મોટા મોટા શહેરોમાં પણ એમ યોગા ક્લાસીસ કરાવે સવારે સવારે.
હા.
હા અને ડેલી યોગ કરવાથી શરીર પર તંદુરસ્ત રહે છે. મનને શાંતિ રહે છે અને એકાગ્રતા પણ વધે છે. જો વિદ્યાર્થી હા વિદ્યાર્થી સવારે ઉઠીને જો યોગાને એવું કરે ને તો એમ એના શરીર માટે પણ સારું ને એના ભણતરમાં પણ સારી પ્રગતિ આવે
હા.
અને યોગ તો વિવિધ રોગોથી બચવામાં પણ મદદરૂપ કરે છે. અને બોડીમાં પણ એનર્જી પણ વધારે છે અને યોગામાં બેસ્ટ તેને પણ યોગા થઈ શકે કે છે ને આપડે આમ ફિઝિકલ પણ થાય છે. થઈ શકે છે લાઈટ કે મેડિટેશનની એવું કશું હોય, તો આપડે આમ બેસીને પણ એક જગ્યાએ શાંતિથી કરી શકીએ છીએ, બાકી અમુક જે આસનો આવે છે એ આસનો પણ આપડે આમ ફિઝિકલ રીતે ઉભા થઈને કે પોતાના આમ હાથ મડી બોડીને સારી રીતે આમ કરી શકાય.
અહ એ તો આપડે અહ આપડા ભારતમાં જે શિલ્પા શેટ્ટી છે એને કેહેવાય છે ને યોગમાં સૌ થી વધારે અહ અહ યો યોગ સામ્રાગીની નું એને પદ અહ પેલું પદ મળેલું છે. તો એમાં જે છે
હા.
અ એમાં એની બોડી જે છે એ બહુ ફ્લેક્સિબલ છે અમુક અમુક કારણ કે અમુક યોગાસનો જોવો ને તો આપણને વિશ્વાસ જ ના થાય. અને આંતરરાષ્ટ્રીય અ લેવલ પર યોગ ઘણું આપણા ભારતમાં તો લોકોનું કેવું હોય ને ત્યાં સુધી કદર ના હોય. તો બહાર બહુ છે યોગનું અહયા કરતા
અને ફિઝિકલ યોગા કરીને પણ બોડી માટે આમ સારું રે છે આપણા માટે સ્વચ્છ શરીરને રાખવામાં પણ પાછું મદદ કરે છે વુમન્સ માટે પણ સારું કેહેવાય યોગા. પીરિયડ્સ કે લઈને એના માટે આમ અમુક અમુક ઘણા યોગા આવતા હોય છે. હા
પીસી પીસીઓ એસ જેને હોય કે જેને સમયસર પીરયડ્સ ના આવતા હોય જેમને એક બેક પેન માટે પણ બહુ સારું હોય છે.
હા અમુક યોગાના જે સ્ટેપ્સ છે ને એ પીરિયડ્સ માં સ્ત્રીઓ માટે માટે ઘણી રીતે મદદરૂપ કરી શકે છે કેમકે એ એલા પાંચ કે છ દિવસ સમય ના અંતરમાં એ લોકોને ઘણું જ પીડા સહન કરવાની આવતી હોય છે.
હા
અને અમુક એવા યોગ યોગાસનો છે ને કે જેનાથી જો દરરોજ એ યોગાસનો કરે ને તો એટલા ટાઈમ પૂરતું એ લોકો ને દર્દ ઓછો સહેન કરવો પડતો હોય છે.
બરાબર હા એ તો છે.
હા અને હાલ તો આપ આપણે કોલેજમાં પણ એવું આમ યોગા દિવસ ને એવું બધું ઉજવવામાં આવતું હોય છે.
હા ઘણું એથી લોકો લોકો છે ને જે છે ને જાગૃત થાય છે. પણ મેં કહ્યું એમ કે મન નથી લાગતું કે હજુ ભારતમાં લોકોને એટલું બધું આમ જાગૃતિ હોય યોગાને લઈને કારણ કે બહુ આમ છે આપણી પાસે વધુ જે છે શાસ્ત્ર છે એના વિશે આપણી પાસે જ્ઞાન છે જે આપણે લઈ શકીએ છેએ તો છે ને લોકો બહુ આમ ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે. પણ તમે બાર ના દેશોમાં જ જાઓ ને તો યોગા શારીરિક સ્વાસ્થ્ય તો એ બધાને છે ને બહુ મહત્વ આપવામાં આવે છે. અહીંયા કરતા વધારે.
હા અને મોટા મોટા લોકો તો પર્સનલી આમ હાયર કરતા હોય છે.
હા
કેમકે એ લોકો એમના શરીરને લઈને એટલા આમ પોઝેસિવ હોય છે હોતા હોય છે ને કે આમ સ્વાસ્થ્યને લઈને કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઈઝ કરતા નહીં હોતા.
હા હા એ તો મેં જો મને ખબર છે અને અહ
હા બોલો.
અહ લો આ જે છે ને યોગા જે ઇન્સ્ટ્રક્સર્સ હોય છે ને એ લોકોને પછી બહુ પગાર આપે છે એ લોકો.
હા, એ પણ એક આમ ફાયદો હોય છે એ લોકો માટે.
હા. અને અહ લાગે ઉસ સામાન્ય આમ જોવામાં ક્યા યોગ તો એ આસાન છે પણ એ કયા સ્થિતિમાં કરવું ક્યારે કરવું કેટલા પ્રમાણમાં કરવું એ બધા નું ધ્યાન હોવું પણ બહુ જરૂરી છે.
હા, કેમકે જો તમે આમ આડેધડ કરી દો ને યોગા કરવા બેસી જાઓ ને તો એ પાછી તમારા શરીર માટે નુકસાનકારક પણ બની શકે છે કેમકે ક્યારે કઈ નસ ચડી જાય કયા યોગાથી શું થઈ જાય એ કશું આપણેને આમ પૂરતું જ્ઞાન હો તું નથી.
હા.
એટલે આપણા માટે ઘણું નુકસાનકારક બને છે એ વસ્તુ.
હા એજ.
હા બોલો?
વિદ્યાર્થીઓ માટે એક બહુ સારું હોય છે, અહ ધ્યાન કેન્દ્રિત કરવા માટે યોગા.
હા.
આજકાલ તો ખાસ મોબાઈલના જમાનામાં
હા. સવારે તમે થોડો સમય પણ આમ મેડિટેશન માટે બેસો ને તો તમારી આમ જે ભણવાને લઈને એકાગ્રતા હોય છે, ને એ ઘણી સરી સારી આમ વધી જતી હોય છે.
હમ્મ.
અને અમારે ત્યાં જયારે બી એસ સી માં હતા ને ત્યારે એકવા આમ કેવું કે સાત દિવસ માટે કેમ્પ માં લઈ જાય, તો અમારે ત્યાં એક વાર લઈ ગયા તા કેમ્પમાં સાત દિવસ માટે તો ત્યાં અમારે કેવું હમ આમ તો અમે નોર્મલી કેવું યોગા બોગા એવું સવાર ઉઠીને કરે, કરતા નતા પણ ત્યાં સાત દિવસ ડેઈલી સવારે છ થી સાત સુરજ ત્યારે ઉગતો હોય, ત્યારે સવારે અમને બોલાવતા અને યોગા કરાવડાવતા.
ઓ
સૂર્ય નમસ્કાર બીજા ઘણા ઘણા છે.
સૂર્ય નમસ્કારમાં બધા પોઝ આઈ જાય હા.
હા, એટલે આમ સારું હતું એમ કે શીખવા મલતું અમને.
હા.
અને નોર્મલી આપડે જયારે એની વાત કરીએ પ્રેગસીમાં. તો હાલ તો કેવું ક્લાસીસ પણ ચાલતા હોય છે કે પ્રેગ્નન્સીમાં પ્રેગનેન્ટ જયારે લેડીઝ હોય ને ત્યારે એ લોકોને પણ ઘણા પ્રકારના આમ યોગા કરાવડામાં આવે છે. તેમ કે એમને જયારે લેબર પેન થાય ને એમાં એ નોર્મલ ડિલવરી થાય ને એ એમના માટ વધ સીજેરયન કરતા. તો એ લોકો જે યોગા પોઝિસ ની બધું કરાવતા હોય છે ને. એ કસરત એમના માટે પ્રેગ્નેન્સી વુમન માટે સારી રે છે. એનાથી આમ નોર્મલ સારી થઈ શકે છે.
હ હા
આપણે તો એમને પણ પુરાણોમાં ઘણું લખાયેલું છે યોગાના લઈને
હા
કે શું કરવું શું નહી.
હા કયા પે કયા યોગા ખાલી પેટે કરવા કયા યોગા ખાધા પછી.
હા અને મારું કેવું તો એવું છે કે દરેક વ્યક્તિ તે જો રોજ થોડો સમય પણ કાઢીને યુગમાં ફાળવે ને. તેનું શરીર શારીરિક માનસ તીક અને આધ્યાત્મિક વિકાસ સારો થઈ શકે છે.
હા, એ તો સાચી વાત કઈ તમે.
વાંધો નહી સારું આપડે તો વાતો થતી રે છે.
હા હા. હા આવજો.
હા આવજો.